હા, બોલો-બોલો.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
અમે પણ એકદમ મજામાં મેં કીધું બહું દિવસ થયા મેં કીધું વાત કરી નથી મેં કીધું વાત કરી લઈએ. આજકાલ તો આપડે મળી નહીં શકતા કોલેજ પત્યા પછી.
સાચી વાત છે.
શું તમે જમી લીધું?
હા, અમે જમી લીધું.
હા . હા બસ આ જસ્ટ આવવડે ઉભો થયો પછી મેં કીધું આજે તમારી જોડે આમ કઈક સારા વિષય પર મેં કીધું વાર્તા કરી લઈએ કે વાતચીત કરી લઈએ અને માર જો તો આમ ખુબ જ આમ સરસ વિષય છે. તમને ખબર?
કયો વિષય છે?
હા, અમેરિકામાં રહેતા વ્યક્તિનો ખોરાક
અચ્છા, આ વિષય તો બહુ રાસપ્રદ લાગી રહ્યો છે મને.
બિલકુલ, અમેરિકા તો આમ મોટો દેશશે અને ત્યાં ઘણા જુદા જુદા પ્રદેશ છે. એટલે ત્યાંના ખોરાક માં પણ છે ને ઘણી વિવિધતા જોવા મળે તમને ખબર
હા એ ખબર ને અને સવારે ઘણા લોકો હળવો નાસ્તો કરતા હોય છે ત્યાં પછી જેમ કે નાસ્તામાં બ્રેડ માખણ દૂધ અથવા ફલ દેવામાં આવે છે.
બિલકુલ અને કેટલાક તો લોકો છે ને ઓટ્સ પણ ખાતા હોય છે. અને કેહેવાય ને કે ઓટ્સને છે ને દૂધ સાથે ફલ સાથે ખાવામાં આવે છે.
હા અને પછી કેટલાક લોકો અંડા પણ ખાતા હોય છે.
હા બિલકુલ અને જે લોકો આમ કહેવાય ને કે શાક આમ શાકા શાકાહારી હોય છે તે બીજા પોષક ખોરાક પણ પસંદ કરતા હોય છે ત્યાં
હા પછી ત્યાં છે ને નાસ્તા સાથે રસ અથવા દૂધ પણ લેવામાં આવતું હોય છે.
બિલકુલ અને કેટલાક તો લોકો ચા કરતા કોફી વધુ પીતા હોય છે ત્યાં અને તમને ખબર છે કોફી નો ઉપયોગ છે ને ઘણા ઘરોમાં ત્યાં રોજે રોજ જ થાય છે.
હા મને ખબર ને અને કેમ ત્યાં છે ને કેટલાક લોકો સવારે ગરમ પાણી પણ પીતા હોય છે
હા એજ બિલકુલ અને સવારનો ખોરાક છે ને શરીરને ઉઊર્જા આપે છે આપડા
હા અને સવા સારા નાસ્તા થી છે ને દિવસ સારી રીતે શરૂ થાય છે.
બિલકુલ બપો ના ભોજનમાં છે ને ઘણું વસ્તુ હોય છે અને જેમ કે અમે લઈ લ આપણેે સલાડ સલાડ છે ને ઘણી જગ્યાએ ભોજનનોો મહત્વ ભાગ છે ત્યાં
હા અને સલાડમાં છે ને બહુ બધી વસ્તુ આવે જેમ કે ટમેટા કાંકડી ગાજર અને બીજા અન્ય કના શક
બિલકુલ તમે સો ટકાની સાચી વાત કીધી અને તેમાં પણ છે ને કેટલાક લોકો તો સૂપ પણ પીતા હોય છે આમ
હા સૂપ ગરમ હોય તો શરીર ને રાહત મળતી હોય છે.
એજ ને કેટલાક લોકો તો ભાત સાથે શાક પણ ખાતા હોય છે તમને ખબર
હા એ બી સારી વાત કેવા અને અ અમુક ઘરોમાં તો પાસ્તા પણ ઘણા લોકો ખાતા હોય છે.
બિલકુલ પાસ્તા છે ને વિવિધ રીતે બનાવવામાં આવે છે એમ કેવાય નેમ
હા પાસ્તાની તો બહુ બધી રીતો હોય છે. અને પછી તમને ખબર કે કેટલાક લોકો સેન્ડવીચ પણ પસંદ કરતા હોય છે.
બિલકુલ અને ફલ પણ રોજ ખાવા માટે આમ કહેવાય ને કે પ્રોત્સાહન આપવામાં આવે છે કેવા ને અને તેમાં પણ સફરજન કેળા દ્રાક્ષ ઘણા લોકો ખાતા હોય છે.
હા અને તમને ખબર કે નારંગી પણ ઘણી વખતે લેવામાં આવતી હોય છે.
હલ્લો.
અમે ત્યાં શું કે હલ્લો.
હા હા બોલો બોલો બોલો બોલો.
હા. હું એમ કેતો હતો કે નારંગી ઘણી વખત લેવામાં આવે હા અવાજ આવે છે.
બિલકુલ બિલકુલ હા આવ્યો આવ્યો અને તેમાં પણ ફલમાં છે ને ઘણા વિટામિન હોય છે.
હા બિલકુલ સાચી વાત છે અને તમને ખબર છે કે શાકભાજીને અલપન રોજ લેવામાં સલા આપવામાં આવે છે જેમકે બ્રોકોલી ગાજર અને વટ ટાણા પણ વપરાતા હોય છે.
બિલકુલ અને આમ કહેવાય ને કે બટેટા પણ આમ ઘણી રીતે બનાવવામાં આવે છે તમને ખબર
હા કેટલાક લોકો બટેટા ઉકાળીને ખાતા હોય છે.
બિલકુલ અને કા તો કેટલાક લોકો તો છે ને ઓવનમાં આમ પકવેલા બટાકા પણ આમ ખાતા હોય છે તો
રમવામાં રોલી જેવી વસ્તુ ઓછી હોય પણ બીજા અનાજ વપરાતા હોય છે ત્યાં.
હા. બિલકુલ ચોખા પણ આમ ઘણી વખતે બનાવવામાં આવે છે ત્યાં.
હા અને ત્યાં તો મકાઈ માંથી પણ ઘણી વસ્તુ બનાવવામાં આવતી હોય છે.
બિલકુલ કઠોળ પણ આમ પોષક ગણાય છે તેમાં ખબર
હા કઠોળ તો બહુ પોષક હોય છે એમાં બી રાજમા ચણા અને બીજા કઠોળ પણ વપરાતા હોય છે.
બિલકુલ હલો અને કેટલાક લોકો તો છે ને ઘરે હા બોલો બોલો.
હા અવાજ આવે છે ને હલો હલો અવાજ આવે હા બોલો બોલો.
હમ્મ હમ્મ આવે અને કેટલા તો લોકો છે ને આમ ઘરે જ બનાયેલું ખાવાનું ત્યાં જમતા હોય છે. અને પણ ત્યાંને મોસ્ટ ઓફ પબ્લિક છે ને ત્યાં બહારનું જ ખાતી હોય છે આમ કેવાય ને
હા તે બી સાચી વાત છે અને બહાર ઘણી પ્રકારની ભોજનની જગ્યા હોય છે.
બિલકુલ અને આમ કેવા ને કે ત્યાં જુદા જુદા દેશના ખોરાક પણ મળે છે આમ.
હ અને ભારતીય ખોરાક પણ ઘણી જગ્યા મળતો હોય છે ખબર તમને.
બિલકુલ અને ગુજરાતી આમ ભોજન પણ કેટલીક જગ્યા મળે છે અત્યાર તો
હા અને ગુજરાતીની સાથે સાથે ઇટાલિયન મેક્સિકન અને ચાઇનીઝ ભોજન પણ લોકપ્રિય છે ત્યાંનું
બિલકુલ લોકો છે ને પોતાની જરૂર પ્રમાણે પસંદગી કરી શકે ત્યાં
હા અને સાંજે હળવો નાસ્તો પણ લેવામાં આવતો હોય છે.
બિલકુલ ફલ અથવા આમ કેવાય ને કે આમ સુકા મેવા પણ લેવામાં આવે છે અત્યારે તો
હા અને અમુક વખતે તો રાત્રે ભોજન સમય રીતે શાંતિ થી લેવામાં પણ આવતું હોય છે.
બિલકુલ અને કહેવાય ને કે રાત્રે ઘણા લોકો તો છે ને હલકું ભોજન લેવાનું પસંદ કરતા હોય છે આમ
હા તે તો સાચી વાત અન પાણી પૂરતું પીવુ પાણી જે છે ને એકદમ પૂરતું પીવું પણ જરૂરી હોય છે.
બિલકુલ દિવસભર પાણી પીતા રહેવું એ સારી આદત છે કેવાય ને.
હા અને સંતુલિત ખોરાક શરીર માટે ઘણો જ જરૂરી હોય છે.
બિલકુલ અને જેમાં ખોરાક સાથે આમ સ્વચ્છતા નું પણ ધ્યાન ખુબ જ અગત્યનું છે ખબર તમને.
હા એ તો છે જ ને અને પછી તાજા શાકભાજી અને ફળનોો ઉપયોગ. પણ વધુ કરડતો થતો હોય.
બિલકુલ અને સારા ખોરાક થી તો છે ને તંદુરસ્તતી રહે છે તમને ખબર.
હા એકદમ સાચી વાત છે અને આ રીત હમ
હા બોલોને હા અને જોવા જઈ ને તો કેટલાક તો પ્રદેશમાં છે ને આમ ઘઉ નો પણ ઉપયોગ વધુ થાય છે તમને ખબર.
હા ઘઉંનોો ઉપયોગ તો થતો જાય છે ને સાચી વાત છે અને
હા બોલો
બોલો બોલો
હા અને બીજા પ્રદેશમાં છે ને મકઈ માંથી બનાવેલું વસ્તુ પણ વધુ વપરાય છે આમ જેમ કે ચોખા પણ છે ને ઘણા ભોજનનોો એક ભાગ થઈ ગયો છે.
હા એકદમ સાચી વાત પછી કઠોળ માંથી પણ ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે.
બિલકુલ અને રાજમાનો તો ઉપયોગ છે ને ઘણી જગ્યાએ થાય છે.
હા રાજમા તો ખરું અને સાથે સાથે ચણા પણ ઘણા ભોજનમાં લેવામાં આવતા હોય છે.
બિલકુલ વટાણા માંથી પણ છે ને આમ સ્વાદિષ્ટ વાનગીઓ બને તમને ખબર.
હા અને પછી શાકભાજી રોજના ભોજન માં સામેલ હોય છે. અને ગાજર ઘણા લોકો ભોજન સાથે ખાતા હોય છે.
બિલકુલ અને કાકડી પણ છે ને સલાડમાં મૂકવામાં આવે છે અને આમ કહેવાય ને કે આમ ટામેટાનો તો ઉપયોગ છે ને ઘણી વાનગીઓમાં પણ થતો હોય છે.
હા સાચી વાત અને ડુંગળી પણ રસોઈમાં ઘણી વખત વપરાતી હોય છે.
બિલકુલ મરચાનોો તો ઉપયોગ છે ને મર્યાદિત પ્રમાણેમાં જ આમ થવો જ જોઈએ ખોરાકમાં છ એ આપડે બહાર નો ખોરાક ખાતો હોય કે ઘરનો ખોરાક ખાતો હોય.
એકદમ સાચી વાત છે અને જે મીઠું હોય ને મીઠું અને મસાલા પણ આપડે એકદમ ખુબ માપવા જ નાખો છઈએ એ સલેસ બી વધારે ઓછું ના હોવું જોઈએ.
બિલકુલ અને જોવા જઈ ને તો બહારને આપડે કેહેવાય ને કે આમ બહારની દેશમાં તો બધું આ બધું ઓછી માત્રામાં જ હોય છે.
પણ એમાં પણ છે ને આપણેે આ બધામાં તો તમારે બિલકુલ સાચી વાત કીધી. પણ તાજા શાકભાજીનો છે ને ત્યાંનો ઉપયોગ છે ને વધુ આમ થાય છે ત્યાં.
હા શાકભાજી તો ખરી પણ સાથે સાથે તાજા ફલ પણ રોજ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે.
બિલકુલ અને ત્યાં તો છે ને સફરજન છે ને ઘણું લોકપ્રિય ફળ છે તમને ખબર.
હા સફરજન્ટ તો ખરો ને એકદમ લોકપ્રિય ફળ હલો.
હા બોલો બોલો
એક ક જમીટ
અને એમ જોવા જાયને તો કેળા પણ છે ને એમ સરળ રીતે મળી રહે છે તમને ખબર ને તેમાં પણ નારંગીમાં છે ને વિટામિન હોય છે. અને દ્રગ્સમાં પણ ઘણા લોકો ત્યાં ખાતા હોય છે તમને ખબર.
હા એ તો સાચી વાત છે પછી તરબૂજ જે
હા બરો હમ હમ હ
તરબૂજ તરબૂજ તો ગરમીના દિવસોમાં એકદમ ખુબ જ લોકપ્રિય હોય છે ત્યાંમાં
બિલકુલ અને જામફલ પણ કેટલીક જગ્યાએ મળે છે.
હા સાચી વાત છે પછી રસ રાસપન ફળ માંથી રસ પણ ફળ માંથી બનાવવામાં આવે છે.
બિલકુલ અને ખાંડ કરતા તો ફલની મીઠાશ છે ને સારી ગણાય છે એમ કેવાય.
હા સાચી વાત છે ને દૂધમાંથી પણ ઘણી વસ્તુ બનાવવામાં આવતી હોય છે.
બિલકુલ ઘહી પણ છે ને ભોજન સાથે લેવામાં જ આવતું હોય છે.
હા અને પછી પનીર જેવી વસ્તુ પણ કેટલીક જગ્યાએ મળતી હોય છે. ત્યાં તો
બિલકુલ અને મખણ ન તો છે ને. ઉપયોગ એટલો બધો ત્યાં થાય છે. અને એના કરતાં પણ છે ને ત્યાં ચીઝ ઘણું વપરાતું હોય છે. એ પણ અલગ અલગ પ્રકારનો ચીઝ ત્યાં
હા સાચી વાત છે. અને પછી અનાજ શરીર ને ઊર્જા આપતું હોય છે. અને ઘઉં નો લોટ પણ વપરાતો હોય છે. ત્યાં તો
અને મને છે ને આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને એટલી મજા આવી ને કે કેટલો સરસ વિષય આપણને મળેલો કે અમેરિકામાં રહેતા વ્યક્તિનો ખોરાક. અને એના પર આપણેે એટલી બધી વાત કરીશું. એ ઓછી છે. આપડે કઈ નહી ચોક્કસ આપણેે ફરીવારથી કંઈક સારા વિષય પર વાત કરીશું આના કરતા.
હા ચોક્કસ ચોક્કસ. મળે મળે હા.